તો
હલો.
અવાજ આવે છે, મારો સ્પષ્ટ.
હા.
ના.
હમ, હમ. બરાબર સારું કહેવાય.
હા.
હા તો હા હું બોલું છું, ફ ઓફ કે નો સલ્ફ ને કે પોતાને ઓળખ ઓળખો એમ લાઈક જો તમે પોતાને જેટલા ઓળખ મીન્સ એટલું તમારા લાઈફમાં બહુ આગળ કામ આવશે નૈ એ વર્ષ પહેલે પોતાને ઓળખવું એમ નર્મલી તો આ જીવનની સૌથી મહત્વપૂર્ણ વાતોમાં ને એક છે, એમ. તો ઘણા લોકો દુનિયાને ઓળખવાનો બહુ પ્રયત્ન કરતા હોય છે, પણ પોતાને સમજવા માટે ઓછો સમય આપે છે. મને બાકી દુનિયા માટે. અંડરસ્ટેન્ડિંગ માણસ બની રહેશે પણ પોતાના વિશે પછી અમુક વાર ને એ લોકો ભૂલી જ તા હોય એમ. તો પણ પોતાને બી આપણે થોડું સમજવા માટે થોડું થોડો ટાઈમ આપવું જોઈએ એમ આપીએ. કેટલું ઓછો છે, એમ. અ માટે સમજવા માટે આપ થોડો એમ કે ઓછો સમય આપે છે, એ. સમજવા માટે અમુક લોકો તો જો વ્યક્તિ પોતાની તાકાત કમજોરી ભાવના યા સપ અને મૂલ્યોને સમજી શકે. સમજી લે તો તે વધુ સ સાચો ને સફળ જીવન જીવી શકે છે એમ. તો જે માણસ પોતાને ઓળખી શકે છે, જે માણસ પોતાની જોડે એમ કે. ચાલી શકે છે, એ વધારે એમ કે સારું સફળ. એવું જીવન જીવી શકે છે, એમની વ્યક્તિ પોતાની તાકાત કમજોરી ભાવના સ પના નાના મૂલ્યોને બી. એ જો સમજી છે, મને એમ કે સાચો ને સ ફળ જીવન જીવી શકે એમ.
હા આપડે આપડે પોતાની જાતને ઓળખીએ તો આપણે આત્મવિશ્વાસ પણ આપણામાં વધે છે. પોતાની ક્ષમતાઓ જાણવાથી આપડે કોઈ પણ પડકાર સામનો વધુ હિંમત થી આપડે કરી શકાય છીએ આપણે યોગ્ય. નિર્ણયો પણ લઈ શકાય છે, અને આપણું. પોતાને ઓળખનાર વ્યક્તિ લાગણીઓમાં વહેતી નથી પણ. વિચારપૂર્વક નિર્ણય લે છે લાગણી માં ન વાઈ જા પણ આમ લે નિર્ણય.
હમ
હમ પછી લક્ષ્ય આપડે સ્પષ્ટ બને કે જીવનમાં શું કરવું છે, અને. ક્યાં પહોંચવું છે, તેની દિશા પણ આપણે સ્પષ્ટ થાય છે. મતલબ એક આપડે ગોલ જ એમ નક્કી બની જાય છે આપડે પોતાની ઓળખી શકીએ તો.
હમ.
હમ પછી મતલબ પોતાની શાયદ પોતાની સાચી ઓળખ થાય છે કેમ કે પોતાની પોતાની સાચી ઓળખ છે ને એની શક્તિ થી કમજોરી થી રસ અને મૂલો એમથી સમજાય છે જેના કારણથી આપણે જીવનમાં આપણે યોગ્ય દિશા પણ મળે છે કેમ કે આપણે પોતાની જાતને ઓળખવી હોય તો શક્તિ આપણી આપણી શક્તિ શું છે કમજોરી શું એની આપણે જાન હોવી જોઈએ. તો જ આપણેે મતલબ કે પોતાની જાતને ઓળખી શકીએ.
હા, એ તો વાત સાચી જ છે.
ને એટલે બીજા બધા અમુક ને ટેવ હો થી હોય કે બીજા સાથે સરખામણી બહુ જ કરતા હોય કેમકે એ સરખામણી મતલબ બઉ જ પેલી ખરાબ કેવાય મન તો જો કહ તો મન બિલકુલ સરખામણી પસંદ નથી કોને જોડે કરે તો. કેમકે પોતાનું મૂલ્ય સમજવાથી આપણે ઈર્ષ્યા અને હરીફાઈ ઓછી થાય છે.
હા, કોમ્પ્રોમાઈઝ કરવો એ બધી વાત માટે સારું નથી એમ. અને પોતાનું દેખા મરે પોતાને ઓળખવું પેલું એમ કે પગલું જે પહેલું એવું સ્ટેપ છે જે પોતાની તાકાત ઓળખવાની એમ જે આપડી પોતાની આપે તાકત ગયા તો આપણે કોઈ બી સિચ્યુએશનમાં એમ કે આપડે પોતાની રીતે સામનો કરી શકીશું. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ખાસ ગુણ હોય છે એમ. લાઈક કોઈ સારી રીતે બોલી શકે છે, કોઈ સારી રીતે ડ્રોઈંગ કરી શકે છે, કોઈ સ્પોર્ટ્સમાં સારો હોય છે. કોઈ સ્ટડીમાં સ્ટ્રોંગ હોય છે. અને કોઈ બીજા લોકોની મદદ કરવામાં ખુશ રહે છે. પોતાની સ્ટ્રેન્થ ઓળખવાની કોન્ફિડન્સ વધે છે એમ. તો મીન્સ આપણે સુ સ સ્ટ્રેન્થ છે, તો એ આપણે ઓબ્વિયસલી આપ જાણવી જ જોઈએ એમ. કે આપડી સ્ટ્રેન્થ શું શું રીઅલ લાઈફમાં એમ લાઈક આપણે કઈ વસ્તુથી વધારે ઓપસેશન છે એમ લાઈક તમારે ભણવામાં ઓબ્સેસન છે યા ફિલ્ડ સ્પોર્ટ્સમાં, યા ફિર કોઈ એન્કરિંગ કરવામાં, યા ફિર ડ્રોઈંગમાં, તો એ બધા બધી વસ્તુમાં તમારે સૌથી વધારે કઈ વસ્તુમાં તમે સારું એવું ઓબ્ઝેશન છે એમ તે આપણે ઓબ્વિયસલીમાં જાણવું જ જોઈએ એમ જો તમે તમારી સ્ટ્રેન્થ ઓળખશો કે શું છે એકચુઅલમાં તમારી સ્ટ્રેન્થ તો તમારો કોન્ફિડન્સ બી
હા. એટલે એમ ઓવર થિંકિંગ પણ આપડે વધી જાય છે આપડે. કેમ કે દરેક નિર્ણય પેલા આપણે વધુ વિચારવા આમ ગૂચવણ પણ ઉભી થઈ જાય છે કે બધમ કે શું થશે? કેમ? ઓવર થિકિંગ મતલબ કરવાથી ટૂંકમાં. એમ ઉભી ગૂંચવણ થઈ જ શકે છે.
હા, અને નો યોર સેલ્ફ એટલે એનું મિનિંગ એટલું જ છે કે આપણે પોતાની જાત ને જાણવું કે આપણેે કેવા છીએ એમ. લાઈક બીજા તરફ પોતાની કમજોરીઓ સમજવી. મેંને બીજી તરફ પોતાની કમજોરી સમજવી પણ એટલી જ જરૂરી છે એમ. લાઈક આપણે કેટલા કમજોર છીએ, કેટલા સ્ટ્રોંગ છીએ બંને આપડે સમજવું જોઈએ. ક્વોલિયન તો કમજોરી હોવી એ ખોટું નથી પણ ખોટું ત્યારે બને જ્યારે આપ તેને સુ સુધારવાનો પ્રયત્ન ના કરીએ. અને જે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારે છે અને સ સુધારવા તૈયાર હોય છે. તે એ આગળ વધી બી શકે છે એમ. લાઈક કોઈ એમની ભૂલ મતલબ એમની કમજોરી સમજી કે મારી આ કમજોરી છે ખોટું નથી એમ. કમજોરી હોવું એ ખોટું બિલકુલ બી નથી એમ. બધાનામાં એકને એક તો એવી કમજોરી હોય લો માઇનસ પોઈન્ટ તો હોય જ બધાના. પર્સન બધા પર્સનમાં હોય જીવન તમારામાં બી હશે મારામાં બી હશે. માઇનસ પોઈન્ટ તો બધાનામાં હોય એમ. ખોટું ત્યારે બને જ્યારે આપણે લોકો એને સુધારવાનો જ આપણે પ્રય તો ના કરીએ ત્યાં સુધી આપણે લડતા લઈએ રહીએ જ્યાં સુધી આપણને અ સુધારી જ ના શકીએ એમ. જો વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારી લે એક્સેપ્ટ કરી લે કે હા મારી ભૂલ હતી. હા મેં આ કર્યું તું હા મેં આ કર્યું તું કે નતું કર્યું એમ. તો સુધારા માટે તૈયાર હોય ને તો જ એ પર્સન આગળ વધી શકે કેમ એમ પોતાને ઓળખ માટે સેલ્ફ રિફ્લેક્શન બી ખુબ જરૂરી છે એમ રોજ થોડી વાર શાંત બેસીને બધું વિચારવું જોઈએ કે મને શું ગમે છે મને શું નથી ગમતું યા હું ક્યારે ખુશ રહું છું મને ક્યારે સ્ટ્રેસ ફીલ થાય છે યા મારા ગોલ્સ શું છે હું લાઈફમાં શું કરવા માંગુ છું મારી મારો એક્ઝેટલી ટોપ પોઈન્ટ શું છે માઇનસ પોઈન્ટ શું છે. પ્લસ પોઈન્ટ શું છે બધું જ ખબર હોવી જોઈએ આપડે પોતાની તો એટલીસ્ટ ખબર જ હોવી જ જોઈએ.
હા એટલે એ મતલબ કે એકલતા અનુભવાય છે ટૂંકમાં કે આપણે આત્મચિંતન ના વધુ સમય પસાર કરવાથી લોકો મતલબ સાથેનું જોડાણ પણ ઘટી જાય છે અને આમ ટીકાને સંગ આમ બહુ મુશ્કેલી પડે છે આપડે પોતાનીને વધુ સંવેદનશીલ બની જઈએ છીએ કે બીજાની સલાહ પણ આપડે ખરાબ લાગે છે એટલે આપણે પોતાની જાતને ઓળખવા માં ખરાબ પણ નકારાત્મક બાબતો પણ વધારે છે
હમમ
હા એટલે અનિશ્ચિતતા પણ વધી શકે અને પોતાના લઈને સતત પ્રશ્નો પૂછવાથી નિર્ણય લેવામાં પણ મોડું થઈ જાય છે કેમ કે આપડે બહુ જ આમ પ્રશ્ન મગજમાં પુંછું થાય છે કે આમ છે ને તેમ એમ એ નિર્ણયમાં મોડું થઇ જાય છે એમ સામાજિક અંતર પણ આપણું વધી જાય છે વધારે આપડે આત્મવિશ્લેષણ ના કારણે લોકો સાથે બહુ ઓછો સંપર્ક આપડે કરી શકીએ છીએ
હા. આ
હા પછી નકારાત્મક વિચારો પણ આમ વધતા હોય છે કે ઓવર થિંકિંગ થાય એટલે નકારાત્મક વિચાર તો પહેલા જ આવે આપણા મગજમાં એટલે પોતાની ખામી ઉપર જ આપડે ધ્યાન આપવાથી નિરાશા આવે આવી જ જાય છે આપડે એવું લાગે કે આમ મારી ભૂલ હતી આમ હતું એટલે આપડે મગજમાં આમ નિરાશા જ આવે આપડે ગમે તે કામ કરીએ એમ નિરાશા જ જોય આપણે નિરાશા પૂરતું જ કામ કરીએ
હમમ
હા એટલે ભાવનાત્મક થાક પણ અનુભવાય છે સતત આત્મચિંતન માનસિક ઉર્જા ઘટાડે છે. અને સંતુલન ના રહે તો વિકાસ અટકી શકે છે. અને પોતાને ઓળખવું જરૂરી છે. પણ માત્ર આપડે વિચારતા રેવાના બદલે કાર્ય કરવું પણ એટલું જ જરૂરી છે. એટલે આપણે વિચારતા આપણે વિચારતા રહેવાનો મતલબ કાર્ય પણ કરવું જ જોઈએ. કેમ કે આમ ઓવર થિંકિંગ એવી વસ્તુ છે ને જે આપણે તુલને પણ બગાડી શકી છે. એટલે આપડો વિકાસ પણ ઘટે છે એન એના થકી
હમમ
હમ પછી જો જીવન વધુ અર્થપૂર્ણ બને છે તો પોતાની ઓળખ જીવનને માત્ર આપણે સફળ પણ અર્થપૂર્ણ પણ બનાવે છે એટલે આપણે ખુદની ઓળખ થાય આપડી. તો આપણું જીવનમાં આપણો સફળ ના થાય આપડે અર્થપૂર્ણ પણ અર્થ થાય આપડે પૂર્ણ પણ બનાવે છે. આપડે અને આપણો વિકાસ પણ સત સતત શક્ય બને છે. દરરોજ પોતાને વધુ સારું બનવાની પ્રેરણા પણ મળે છે અને બાબત માં આપણે જઈએ તો હમણાં જ મેં કીધું કે, આપડે સંતુલનનો નારણ વિકાસ જાય અને પોઝિટિવ પોઈન્ટમાં તો પીકાશ બની શકે કેમ કે દરરોજ પોતાનું વધુ સારું બનવાની પ્રેરણા મળે એટલે
હા જે પ્રમાણે મેં કીધું કે આપડા પોતાના માટે ટાઈમ નીકળવો જોઈએ ખબર હોવી જો કે આપડે શું ગમે છે. શું નથી ગમતું ક્યારે ખુશ રહેવું જોઈએ, ક્યારે ખુશ નથી રહેતા આપડે લોકો કોઈ સ્ટ્રેસ ગ્યારે થાય છે, જે ગોલ શું છે, શું છે? આપણી લાઈફમાં એકચુલીમાં તો આ બધા પ્રશ્નોના જવાબ ધીમે-ધીમે આપણે પોતાની અંદરની ઓળખ આપે છે. એમાં આજના સમયમાં સોશિયલ મીડિયાના ને લીધે લોકો બીજા સાથે કમ્પેરિઝન ઘણું કરતા છે, પણ દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે. હોય છે બીજા જેવા અ બનાવી તો પોતાના અસલી ઓળખને સમજવી વધારે ઇમ્પોર્ટન્ટ છે જો આપ આપણે હંમેશા કમ્પેરિઝન કરતા રહીશું તો આપણી ખાસિયત જ ભૂલી જઈશું. આપડે લોકો એમ નિર્ણય લેવામાં ભી હમ મતલબ મદદ કર મળી જાય છે એમ તો કરિયર ફ્રેન્ડશીપ રિલેશનશીપ અને જીવનના ઘણા મ તો ડિસિઝન્સમાં આપણે આપણે વધુ સારી રીતે એમ કે ડિસિઝન્સ લઈ શકીશું? એમ બ પોતાની ભાવના ને બી સમજી શકી શું.
હા એટલે